કેમ છો.
બહું મજા તમે કેમ છો.
મજામાં.
હમ.
રામ રામ બેન કે કેટલા સમયે મળી તું તો સાવ સુકાઈ ગઈ છે, શું થયું છે, કોઈ ચિંતા છે.
રામ રામ બેેન બસ બસ શું કહું તને ઘરની પરિસ્થિતિ થોડી નબળી ચાલે છે, મોંઘવારી એટલી વધી ગઈ છે, કે ઘર ખર્ચમાંન નીકળે છે, એમાંય મોટી દીકરી હવે કોલેજમાં આવી એક એટલે ખર્ચા બહું બમણો થઈ ગયો છે.
અરે તારા જેવું હોશિયાર સ્ત્રી ચિંતા કરે એ સારું ના લાગે દીકરી ભણ વામા આટલી તેજસ્વી છે. તો તે સરકારની કોલરશીપ યોજના કેમ ના જોઈએ એ.
અરે આપણા જેવા સામાન્ય લોકોને ક્યાં કોઈ યોજનાનો લાભ મળે છે. સરકારી ઓફિસના ધક્કા ખાવામાં ચપ્પલ ઘસાઈ જાય અને છેલ્લે
હાથમાં ન આવે મારે તો ઘરનું કામ જ કરવું કે ઓફિસમાં લાઈનમાં ઉભા રહેેવું
તું જુના જમાનાની વાતો કરે છે, હવે બધું જ ઓનલાઈન થઈ ગયું છે. તારા હાથમાં જે સ્માર્ટફોન છે, ને એનાથી જ ઘરે બે ઠા ફોર્મ ભરી શકાય છે, મેં પોતે મારી આજુબાજુની ઘણી બે નો ને લાભ અપાવ્યો છે.
અ હા સાચું કહે છે, મારી મોટી દીકરીએ. મારી મોટી દીકરી જે છે, ને
પણ પૈસા નથી, એના માટે કોઈ યોજના છે, ખરી
હા કેમ નહીં સૌથી પહેલા તું તું એનું ફોમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જોઈ મુખ્યમંત્રી મંત્રી યુવા સ્વલંભ યોજના અથવા કન્યા કે અગાઉ ની યોજનામાં બર આવજો તેના ટકા સારા હશે ને તો. સરકાર તેને કોલેજની મોટા ભાગની ફી જાતે ચૂકવશે.
અરે વાહા તો બહુ મોટી રાહત કહેવાય અને મારી નાની દીકરી જે છે તે હજુ દસ વર્ષની છે, એના લગ્ન અને ભવિષ્ય માટે અત્યારથી કંઈ. બચત થઈ શકે.
હા એના માટે સૌથી બેસ્ટ યોજના છે, કે સુકન્યા સમુદ્ર અ્ર યોજના નું યોજના તું નજીકની પોસ્ટ ઓફિસ પોસ કે બેંકમાં જઈને માત્ર બસો પચાસ રૂપિયા થી ખાતું ખોલાવી શકશે આમાં દેશમાં સૌથી વધુ વ્યાજ મળે છે અને જયારે તે એકવીસ વર્ષની થશે ત્યારે તેને એક સાથે મોટી રકમ મળશે જે એના લગ્ન કેવું છે શિક્ષણમાં કામ લાગશે
આ તો દીકરીઓની વાત થઈ પણ મારે પોતાને પપ્પર થવું હોય તો મને સીવણ કામ બહુ સરસ આવડે છે હું ઘેર બેઠા નાના બઝનેસ શરૂ કરવા માંગુ છું પણ સિલાઈ મશીન લેવાના પૈસા નથી
હમ તો તે તારા માટે સુવર્ણ તક છે ગુજરાત સરકારની મા મા નવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગની બહેનોને સીવણકામ બ્યુ બ્યુટીપાર્લર કે ફેરી કરવા માટે મફત માં સાધન કીટ આપવામાં આવે છે તને આખું સિલાઈ મશીન સરકાર તરફથી મફત મળી શકે છે
અરે રે મને આ બધી બાબતોની ખબર જ ન હતી તું તો મારા માટે ભગવાન બનીને આવી પણ આ યોજના ન સિવાય આયો જ સિવાય ઘરમાં સ્વાસ્થ્ય નું શું ગયા મહિને જ માં બીમાર પડ્યા તો આખું બજેટ ખોરવાઈ ગયું
હા એના માટે જ સરકાર આયુષ્યમાન ભારત કાર્ડ બનાવ્યું જો તમારા પરિવાર પાસે આ કાર્ડ હશે તો હોસ્પિટલ નો પાંચ લાખ રૂપિયા સુધી ન તમામ ખર્ચ સરકાર આપશે આ કાર્ડ પણ ઓનલાઈન અથવા નજીક ના કમ્પ્યુટર સેન્ટર પર ઠીસા નખ બની જાય છે
હા આ બધી યોજનાઓ સાંભળીને મારો અડધો આઘાત તો આમ જ જતો રહ્યો પણ આ બધું કરવા માટે મારે કયા કાગળો તૈયાર રાખવા પડશે
જો કાગળો બહુ સામાન્ય છે પણ અપડેટ હોવા જોઈએ આધાર કાર્ડ રેશન કાર્ડ આક ન દાખલો બેંક પાસબુક
ચોક્કસ બેન હું આજ અઠવાડિયે આ બધા કાગળો ભેગા કરીશ પણ મને ઓનલાઈન ફોર્મ ભરતા નહીિ ફાવે તો તું મને મદદ કરીશ ને
હ હા ચોક્કસ તું કાગળો લઈને આવતા રવિવારે મારા ઘરે આવી જજે આપણે બંને સાથે બેસીને તારા મોબાઈલ માંથી જ ફોમ ભરી દઈશું સહેલી જ સહેલીને કામ ના આવે તો કોણ આવે
હા તારો ખુબ ખુબ આભાર આજે તે મારી બધી ચિંતા દૂર કરી દીધી ચાલ હવે સાંજ પડી છે હું ઘરનું કામ પતા હું રામ રામ
રામ રામ ધ્યાન રાખજે અને રવિવારે વહેલી આવી જજે
હા હા સારું બાય